હલો હા કેમ છો ભાઈ
હા મજામાં તમે કેમ છો
હા હા
આજે આપણે ઓનલાઈન શોપિંગ પર વાત કરવું જોઈએ એવું મને તો લાગે છે
હા હા તો તમે ઓનલાઈન શોપિંગ કેવી રીતે કરો છો કે કેવા પોર્ટલ છે તમે એનું એક્સપિરિયન્સ વગેરે કઈક છે તમે મને જણાવશો
હા બિલકુલ સા જેવી કે તમામ એપ્લિકેશનો જેવી કે ફ્લિપકાર્ટ એમેઝોન મિંત્રા મિશો તો એ ઘણી બધી એપ્લિકેશનો છે, જેના પરથી આપણે ઓનલાઈન શોપિંગ ખુબ જ સરળતાથી કરી શકીએ છીએ મતલબ કે આપણને કઈ પણ વસ્સો ગમે તે સમય પર જોઈતો હોય. તો આપડણે તરત જ ભંગી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ ન મેન પોઈન્ટ તો એ છે કે આપડા પહેલી વાત તો એ કે આપણા સમય નો ઘણો બચાવ થાય છે, કારણ કે આપણે તમે જાણો છો કે આજે આપડી કેટલી બીઝી લાઈફ થઈ ગઈ છે, જેના કારણે આપને શોપિંગ કરવાનો પણ ટાઈમ મળતો નથી. તો મને તો એજ લાગે છે, કે ઓનલાઈન શોપિંગ એ મારા માટે તો ખુબ જ ફાયદાકારક છે. તમારુ શું માનવુ છે.
હા તમેં આ ખુબ જ સરસ વાત કીધી કે ઓનલાઈન શોપિંગ આપણે જ્યારે કરીએ તો આપણા સમય નું વગાણ ના થાય એવુ તો આપણે જોઈ શકીએ કે આજના આધુનિક ટેકનોલોજી ના યુગ આજે કહેવાય છે, આજે ઇન્ટરને અને સ્માર્ટફોન ના વધતા ઉપયોગ ના કારણે આપણા જીવન અને પરિવર્તનો અ એવું હોય ને કે લાવે છે, જેમ કે તમે જોઈ શકો જોકે શિક્ષણ પણ હવે ઓનલાઈન થઈ ગયુ છે. બુકિંગ આપણેે કરી શકીએ મનોરંજન આપણે જેમ કે હોય કે કોઈ પિક્ચર એવું જોઈ લઈએ અને પછી એવું હોય, ને કે કોઈ સોંગ વગેરે આપડે એ બધુ છે, જયારે આપણે ઓનલાઈન બધુ થઈ ગયું છે, આ પરિવર્તનોમાં સૌ સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન છે એટલે ઓનલાઈન શોપિંગ જ્યારે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ, તો આપડો સમય નો બગાડ ના થાય સમય આપણેે બચાવે આપણે જોઈ જોઈએ કે કેવું પ્રોડક્ટ છે. એ બધું આપણે જોઈને, આપણે સંતુષ્ટિ પ્રમાણે આપડણે એવુ ઓનલાઈન શોપિંગ કરીએ તો તમે કેવી રીતે શોપિંગ અ કરો છો કેવી રીતે તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો કે તમે કેશ પેમેન્ટ કરો છો.
મારે તો એવું છે, કે હું મોસ્ટ ઓફલી બધી જ વસ્તુઓ એમ ઓનલાઈન જ મંગાવું છુ, અને મારે કેવુ છે, કે હુ હમણાં સ્ટડી કરું છુ. કોલેજમા છુ એટલે મારેથી તો મતલબ ઘરે નહી રેવાય એટલે હું તો ઓનલાઈન જ પેમેન્ટ કરું છુ કારણ કે જયારે પણ ડિલિવરી બોય આવે ત્યારે અ તે આપણે કઈ બી વસ્તુ ઘરે આપવાનું હોય તો તે આપી જાય પરંતુ જો આપણે પેમેન્ટ ન કરયુ હોય તો આપણો ઓર્ડર કેન્સલ થઈ જવાનો ચાન્સ ઘણો રહે એટલા માટે હું તો ઓનલાઈન પેમેન્ટ કરવાનું જ માર તો વિચાર આવે ઓનલાઈન પેમેન્ટ જ કરુ છુ હુ, તુ તમે કેશ ઓન ડિલવરી કરો છો કે પછી ઓનલાઈન કરો છો.
હા હું તો ક્યારેક એવું હોય, જે મને પ્રોડક્ટ વધારે મને હવે એને હું ઓનલાઈન પેમેન્ટ કરી આપું જ્યારે મને વધારે એવું હોય ને કે આપડણે ફાસ્ટ ડિલિવરી કરીએ જયારે આપણને બહુ જરૂરત હોય. ત્યારે તો હું ઓનલાઈન પેમેન્ટ કરી આપું ને ક્યારેક મને એવું લાગે કે ના ઓનલાઈન પેમેન્ટ ના કરવુ હોય. કે કોઈ એવું પ્રોબ્લમ હોય, તો હું કેશ પેમેન્ટ કરું એવુ
બિલકુલ સાચી વાત છે. અને આજે તમને ખબર હોય, તો મે છોકરીઓની વાત કરુ તો આજે ઘણી બધી દુકાનો ઓફલાઈન માં જઈ છે, ખરીદી કરવા ઘણા બધા લોકો ઓફલા મલબ છો, કરીઓસ્ટલી ઓફલાઈનમાં ખરીદી કરે છે. પરંતુ તે લોકોને કેવું જોઈએ તેવું વસ્તુ તે દુકાન પર નહી મળી રહી અને તે લોકો ઘણી બધી વસ્તુઓ ખોડાવે છે એટલે મતલબ કે એ લોકો ખોડાવા જતાં નહી લે છે તો દુકાનદાર એ લોકોને જબરજસ્તી વસ્તુ પકડવા કરે છે તો તેના બદલે આપણે ઓનલાઈન વસ્તુ જેટલી વસ્તુ જોઈએ તે જે જોઈને મંગાવીએ તે જ મને તો સારું લાગે છે કારણ કે જો આપડે ઓફલાઈન લઈએ તો દુકાનદારની માથા વધારે હોય એના કરતા ઓનલાઈન આપને જીવું જોઈએ અને જેટલી પ્રાઇસમાં જોઈએ એટલી પ્રાઇઝમાં મળી રહે છે તો તમારું શું માનવું છે?
હા આ વાત તો તમે સાચું કીધું કે છોકરીઓ જે છે એ હ એ એમના પ્રમાણે જે વસ્તુ એ એમને જોઈએ તે ક્યારેક કેવું હોય કે દુકાનમાં ના હોય તો આપણને ઓનલાઈન શોપિંગ કરીએ જયારે એ વસ્તુ જો આપણને જોઈએ એ આપણેને મળી જાય તો ક્યારેક એવું થાય કે અ ઓનલાઈન પેમેન્ટમાં પણ એવું હોય કે થોડુંક પ્રોબ્લમ આવે જેમ કે આપડે ઓટીપી નો પ્રોબ્લમ થઈ જાય ક્યારેક એવું નથી કે ઓનલાઈન શોપિંગ ન સિર્ફ ફાયદા જ ફાયદા છે એવું પણ છે કે આપડે ક્યારેક ગેરફાયદા પણ મળી જાય જેમ કે પેમેન્ટમાં થોડુંક અ ડીલે થઈ ગયું કોઈક એવું વસ્તુ જે આપણને મંગાવ્યું છે એમાં કોઈક એવું ડેમેજ આવી ગયું કે તમને ખબર નથી હતી કે એવી રીતે આવાની ને પછી એવું એવું જ આવી ગયું તો એમાં રિટર્ન પોલિસી અ પણ હોય છે તો ક્યારેક તમારી પાસે એવું વસ્તુ આવ્યું છે કે તમે જે મંગાવ્યા હતા એ નથી આવ્યું છતાં જે એ વસ્તુ અ ખરાબ આવી ગયું ને ફરી તમે રિટર્ન કર્યું એવું બધું તમારા સાથે ક્યારેક થયા છે કેમ
હા ખુબ જ સાચી વાત છે તમારે આપણને મીશો ફ્લિપકાર્ટ રિટર્ન પોલિસી પણ આવે છે પણ મને રિટર્ન પોલિસીમાં તો એવું લાગે છે કે એ લિમિટ ટડ હોય છે કેમ કે તેનો એક અઠવાડિયા સુધીનો ટાઈમ હોય છે તમે એક એક અઠવાડિયા પછી તો તમે તે વસ્તુ રિટર્ન કરો છો તો તે એનો કો સ્વીકારશે નહીિ તો મને તો એ લાગે છે કે ઓફલાઈન જો ખરીદી કરી હોય ને આપણને પંદર દિવસમાં પછી પણ એવું થયું કે આ વસ્તુ આપણે આપણને ગમતી નથી કે આપણા લાયક નથી તો આપણે સરળતાથી તેને બની શકીએ છીએ પરંતુ જો તમે ફ્લિપકાર્ટ ને એમેઝોન પરથી જો ખરીદી કરી હોય સાત દિવસની રિટર્ન પોલિસીમાં જો તમે રિટર્ન ના કર્યું હોય તો તમારી એ વસ્તુ લેવામાં આવતી નથી તો મને આ એક નુકસાન લાગે છે બાકી એમેઝોન અને ફ્લિપકાર્ટમાં ખરીદી કરવી એ મને ગમે છે પરંતુ આ એક ગેરફાયદો કહી શકાય
અમારે ત્યાં તો એવું છે કે એક વખત કોઈ ઓફલાઈન દુકાન માંથી વસ્તુ લઈને આવું જેમ કે કોઈ કપડા હોય કોઈ સૂટ ના કપડા કોઈ સાડી ના કપડા એવું બધું હોય જયારે અમે ઘેરે લઈ આવીએ ને પછી રિટર્ન કરવા જઈએ તો એ ના પાડી દે કે તમે એક વાર જે ખરીદી લીધા છે એ રિટર્ન ના થશે તો એવું હોય અમારા ત્યાં ને પછી અમે ઓનલાઈન જયારે શોપિંગ કરીએ તો એવું હોય ને કે સાત સાત દિવસ ના એ ટાઈમ આપે છે કે તમે સાત દિવસમાં એને રિટર્ન કરી શકો છો રિપ્લેસ કરી શકો છો એવું બધું હોય તો આપણે રિટર્ન કરી દ દઈએ અને પછી આપણને કોઈ બીજું વસ્તુ ગમે તો આપડે એ લઈ લઈએ પણ ઓફલાઈનમાં મને એવું થોડુંક લાગે છે કે ના ઓફલાઈનમાં જે તમે ખરીદી લે્યો ને એક વાર તમે ઘેરે લઈ આવતો એ બધું ના પાડી દે કે અમે રિટર્ન નથી કરવાનું. મને આ ગેરફાયદો લાગે છેન ઓફલાઈન શોપિંગમાં
હા તમારી વાત તો તમારી વાત તો ખુબ જ સાચી છે પરંતુ કઈ ને કે અમુક દુકાનદારો હોય કે જે પોતાની વસ્તુઓ બદલી આપતા નથી પરંતુ અ નાઇન્ટી પસેન્ટ દુકાનદારો પોતાની ગ્રાહકને બચાવવા માટે એ વસ્તુ બદલી આપે છે. તો મને તો એજ ઠીક લાગે છે કે ઓફલાઈન ખરીદી કરો પરંતુ ઓફલાઈનમાં ઘણી બધી અગવડો પણ પડે છે સમય મળતો નથી કે આમ તેમ ઘણી ઝંઝટો થાય છે એટલે હ તો ઓનલાઈન જ શોપિંગ કરું છું અને મને ઓનલાઈન જ ફાવે છે ને હજુ સુધી મારા સાથે કોઈ પણ જાતનું સ્ કેમ થયું નથી કે આ વસ્તુની જગ્યાએ આ વસ્તુ આવી ગઈ હોય કે જે વસ્તુ મંગાવી હોય તેજ વસ્તુ ઓર્ડરમાં આવે અને તે તેજ ક્વોલિટીની પણ
હ
અને આજે તમને ખબર હશે તો ઘણી બધી લિંકો સેટ થઈ રહી છે જેમકે ફેસબુક ઇન્સ્ટાગ્રામ એ ઉપર ઘણી બધી રિંકો સેચ થઈ રહી છે. જેના કારણે આપણે લિંકો પર જઈએ તો ડાયરેક એમેઝોન ફ્લિપકાર્ટ મિશો વગેરે ડાયરેક્ટ એપ્લિકેશન ખોલી દે છે. તે આપણને ખાલી શો કરે છે પરંતુ તે ખરેખર એપ્લિકેશન ખોલતી જ નથી. અને તેમાં કેવું કે ત્રણ ચાર હજારની વસ્તુ હોય તે આપણને બોસો ત્રણસો માં બતાવે છે અને આપે ઘણા બધા માણસો તો લાલચમાં આવી જાય અને તેમાં ઓનલી ખાલી ઓનલાઈન પેમેન્ટ શું શો કરે છે. એટલે ઘણા બધા લોકો લાલચમાંને ઓનલાઈન પેમેન્ટ પણ કરી રહી છે પરંતુ તે વસ્તુ આવું જ નથી. તો બધી લાલચની અ બક લાલચમાં પાડી શકે એવી લિંકો શે થઈ રહી છે જેથી આપડે બચીને રહેવું જોઈએ એવું મને તો લાગે છે તમાર શું ભ છે
હા તમે એ વાત તો સાચી કીધી કે ઓનલાઈન ક્યારેક એવું પેમેન્ટ આપણેે કરીએ ત્યારે લાલચમાં કોઈ એવું હોય ને કે પેમેન્ટ આપણને હા ક છે તો એવો હોય કે વિદ્યાર્થીઓ માટે પણ આપણને ઓનલાઈન શોપિંગ એ બહુ મહત્વની વસ્તુ જેમકે તમે જોઈ શકો વિદ્યાર્થીઓ પોતાની પુસ્તકો મંગાવી શકે અભ્યાસ સામગ્રીમાં કોઈક એવું વસ્તુ હોય જે અ દુકાનમાં ના મળે તો આપણેે એ મંગાવી શકીએ અ સ્ટેશનરી નો એવમ કોઈક વસ્તુ હોય ઓનલાઈન કોર્સ અને શિક્ષણો સંસાધનો સફળતાથી આપણે ખરીદી શકીએ છે. આજથી સમયની બચત થાય છે અને અભ્યાસ માટે પણ એ જરૂરી વસ્તુઓ જેમ કેવાય ને એ સફળતા માટે ઉપલબ્ધ થઈ જાય આપણે વિદ્યાર્થીઓ માટે પણ ક્યારેક એવું હોય કે કોઈ વસ્તુ તમને આફ નથી મળતી છે કોઈક એવું બુક તમે લઈ લો કે એવું પુસ્તક કે ઓફલાઈનમાં નથી મળતી છે પણ તમને ઓનલાઈનમાં મળી જાય તો એવું હોય ને તો તમે ક્યારેક એવું બુક પુસ્તકો મંગાવ્યા છે ઓનલાઈન?
હા ઘણા બધા પુસ્તકો જેવી છે કેન ઓફલાઈન મળતા નથી પરંતુ ઓ ઓનલાઈન આપણને ખુબ જ સરળતાથી મળી શકે છે અને તે આપણને બજાર ભાવ કરતા સસ્તા ભાવ એ મળે છે અને તેમાં ઘણા ખરા ડિસ્કાઉન્ટ પણ લાગે છે તો મારે તો મોસ્ટ ઓફલી મેં ઓનલાઈન જ મગાવું છું ઓફલાઈન લેતો જ નથી
આ તો બહ સારો વાત છે તો આપણે જોઈ શકીએ કે ચાલો ભાઈ આપ મને તમારા સાથે વાત કરીને ખુબ જ આ સારું લાગ્યું તમારો ખુબ ખુબ આભાર તમે પોતાનો ટાઈમ આપ્યા
હા હા થેન્ક યુ